હા હા મજામાં મજામાં. તમે કેમ છો?
બસ બસ મજામાં. અરે આજે તો મે. સમાચાર જોયા ને તો એમાં એવું જોયું કે બિચારા ખેડૂતો એટલી બધી મહેનત થી ખેતી કરે છે અને વરસાદ પર આધાર રાખે છે અને આ વખતે એવી હવામાન. હવામાન આબોહવા એવી છે કે વરસાદ લંબાઈ ગયો છે તો ખેડૂતોને જોઈને દુર્દશા જોઈને મને એટલું બધું દુઃખ થયું ને કે બિચારા એ ખેતી કરે છે આટલી મહેનત કરે છે એ ખેતી કરીને જે અનાજ ઉગાડે છે તે તો જ આપણે ખાઈ શકશું. છતાં પણ આપણેે એ લોકો માટે કઈ જ નથી કરી શકતા.
સાચી વાત પણ એજે મહેનત કાળી મજૂરી છે કેમ એ લોકો ઠંડી નથી જોતા ગરમી નથી જોતા વરસાદ નથી જોતા અને બારે મહિને એમને કામ કરવું પડે છે અને પછી એમ પાકેલો પાક બજારમાં લઈ જવાનો હોય ત્યારે એમનો. પૂરતું વળતર બી નથી મળતું જે વળતર મળવું જોઈએ એ બધું જ ઉપરના માણસો પાસે જાય છે અને ખેડૂતો પાસે તો કઈ પહોંચતું નથી અને કેટલાક માણસો બજારમાં જઈએ તો બી આપણે શાકભાજી માં બી કેટલોું ભાવ તોલ કરતા હોઈએ છેએ જયારે શોપિંગ મોલ માં છીએ ત્યારે આપણે એવો કોઈ ભાવ. તો તો કરતા નથી ત્યારે આપણે ગરીબ માણસ ની વસ્તુ માટે શું કમ ભાવતોડ કરવો જોઈએ.
હા સાચી વાત છે મેં પણ જોયું છે કે આપડે જયારે લારી લઈને કોઈ બી ખેડૂત પોતાના શાકભાજી અથવા તો ફ્રૂટ્સ લઈને નીકળે ને તો આપડે એમ ક કે ભાઈ આ એક નાનું નમતું મૂકી દે ન આ એક નાનું મફત આપી દેની શાકભાજીની લારી પર જઈએ તો શાકભાજી. લીધા પછી પૈસા ચૂુકવાઈ ગયા પછી આપણે એમ કે કે ધાણા મરચા મને ફ્રીમાં આપી દેની થોડો લીમડો આપી દે થોડોક ફુદી ન આપી દે એટલે આપણી પરિસ્થિતિ કેવી છે કે જે લોકો એકદમ બિચારા બોલી નથી શકતા તે લોકોને આપણે દબાવીએ છીએ મોલમાં જઈને આપણે નથી કહી શકતા. તો કે હા મેં એક કિલો શાકભાજી લીધું છે તો મને થોડાક ધાણા મરચાં કે એવું કઈ ફ્રીમાં ત્યાં આપણે સીધી સટ રીતે જે પણ કિંમત કે તે કિંમત આપણેે આપી ને શાકભાજી લઈ લેતા હોય છે જેના કારણે ખેડૂતોની દશા દિવસે દિવસે ઉપર આવવાના બદલે. નીચી જતી જાય છે અને કેટલીક વાર એવું થાય કે એ લોકોએ જે પાક કર્યો હોય અને એ પાક વરસાદના કારણે જો નિષ્ફળ જાય તો આખું વરષ એ લોકો બીજો પાક કરવા માટે રાહ જોવે છે કારણ કે નુકસાની જવાના કારણે પૈસા નથી હોતા પૈસા ના હોય તો બીજ ના હોય બીજ ના હોય. ખેતી ના કરી શકે રોપણી ના થાય રોપણી ના થાય તો અ પૈસા ના મળે જેના કારણે આખું વર્ષ એ લોકો ન બગડે છે જેના કારણે એ લોકોને કઈ અ પ્રસંગ લેવો હોય ને તો પણ એ ખેતી પર આધાર રાખે છે કે જો આ વર્ષે એ લોકોનો પાક સારો જશે તો જ એ લોકો લગ્ન. કર લગ્ન કરાવશે અથવા તો ઘર લેશે અથવા તો ગાડી લેશે અથવા તો ટ્રેક્ટર લેશે તો બધો જ આધાર બિચારા ખેડૂતોનો છે ને ખેતી પર જ નિર્ભર હોય છે.
સાચી વાત છે આખા વર્ષ મહેનત કર્યું ન તો વાતાવરણ જ કેવું થઈ ગયું છે ગમે ત્યારે વરસાદ પડી જાય ઠંડીમાં બી પડી જાય ગરમી છે આજે ચોમાસું તો આવ્યું ને એ પેલા વરસાદ પડી જાય જયારે પાક લેવાનો સમય આવ ને પેલા જ વરસાદ આવી જાય એટલે મગફળી વાયલી હોય તો મગફળીનો પાક. પાણી પાણી થઈ જાય એટલે કેટલું બધું નુકસાન થતું હોય છે એ લોકોને આખા ચાર પાંચ મહિના જે પાક લેવાનો ટાઈમ આવવાનો હોય એ ટાઈમે વરસાદ પડી જાય એટલે બધો જ પાક એમનો બગડી જાય એટલે ખેડૂતોની હાલત તો કેટલીક વાર જોઈએ એમ કેટલી દયનીય હોય છે એ લોકોને. નથી કહી શકાતું કે નથી કોઈને સહન કરી શકાતું કેમ કે ઘરની બધા જ વ્યક્તિઓ બધા જ માણસો મજૂરો જે ભાડેથી લાયા હોય છે પોતે બી મજૂરી કરતા હોય અને જયારે પાકનું વળતર ના મળે ત્યારે એ લોકોને તો મરવાના દિવસ આવે એવું. થઈ જતું હોય છે કેટલીક વાર.
હા સાચી વાત છે મેં છે ને વચ્ચે બહુ પેલા છ આઠ મહિના પહેલા પેપરમાં વાંચેલો કે એક ખેડૂતે છે ને પોતાના ખેતરમાં સુસાઈડ કરી દીધું એમ તો એનું રીઝન એવું હતું કે પાક છે ને એ એકદમ નિષ્ફળ ગયેલો હતો અને દેવું એટલું બધું ચડી ગયેલું હ તું, કે દેવું માટે બધા લોકો એના પર રોજ જ ફોન કરતા ઘરે આવતા જેનાથી એ બિચારો માનસિક રીતે હારી ગયેલો હતો પોતાના પરિવારને નહિ પ્રોટેક્ટ કરી શકતો હતો કે નહિ પોતાને પ્રોટેક્ટ કરી સકતો હતો અને પૈસા લેવના, લેનારા જે લેણદારો હતા ને તે તો જાણે રાક્ષસ જેવા આવી ને એની પર તૂટી જ પડતા હવે આ બિચારો ખેડૂત માણસ જો ખેતીનો પાક નિષ્ફળ જાય તો એની પાસે પૈસા હોય જ નહી કારણ કે દરેક પાક છે ને એક બીજા પર નિર્ભર હોય છે કે આ વખતે સારો પાક થાય તો એમાંથી થોડા પૈસા બચાવી ને બીજા પાકમાં નાખવાના એટલે બય બે પાક થાય, પણ જો પાક જ નિષ્ફળ જાય તો બે બે માંથી એક પણ પાક થઈ શકતો નથી હોતો એટલે ખેડૂતો ન જીવન એવું છે ને કે નઈ બેંક બેલેન્સ બનાવી શકે કે નહી બીજું કઈ કરી શકે બધી જ ન જેટલી પણ મહેનત છે બધી ખેતી પર જ આધાર રાખી શકે છે કે નહી સારું જીવન જીવી શકે પણ એજ ખેડૂતો બિચારા સારું પકવીને બીજા માણસોને કેમ કે માર્કેટમાં આપે તો એજ માણસો એજ વસ્તુની એના કરતા બે ગણી ત્રણ ગણી કિંમત લે ને સામાન્ય માણસો તે કિંમત ત્યાં આપવા માટે તૈયાર થઈ જાય છે જયારે ખેડૂતો પાસે લેવાનું હોય ત્યારે કચકચ કરતા હોય છે એટલે આપડ ભારતના નાગરિકોએ સમજવું જોઈએ કે જયારે ખેડૂતો પાસે તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ તો પૈસાની ભાવતાલ નહી કરાવાનો વધતું વધઘટ આપે તો લઈ લેવાનો એનાથી આપડો કોઈ બંગલો નથી બંધઈ શકતો એ આ પણે ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત છે કેમ કે ખેડૂતોને કેવું છે પોતાની જમીન પર છે ને જેમ જેમ સીઝન હોય એમ એમ એ લોકો પાક લેતા હોય છે. કે પેલા બટાકાની સીઝન હોય પછી મગફળી વાવી જાય પછી ઘઉં વાવતા હોય પછી કપાસ વાવતા હોય ડાંગર વાવતા હોય એમ દરેક વસ્તુ એક સીઝન સીઝન પ્રમાણે ચાલતું હોય, તો બટાકાની સીઝન હોય તો ત્રણ ચાર મહિને એમને બટાકા એનું બીજથી માંડીને જ્યાં સુધી બટાકા બહાર નાકળે ત્યાં હુધી ચારથી પાંચ મહિને બટાકા પાછળ એ કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે ક્યારે પાણી આપવું ક્યારે. દવા છાંટવી ક્યારે એ પાકને લેવાનો ટાઈમ થાય આજુબાજુ જે વધારાનું ઘાસ ઉગ્યું હોય એને કેવી રીતે સાફ કરવું જેથી જીવ જંતુ ના થાય બટાકા બગડી ના જાય એટલે દરેક પાકને સાચવા માટે ખેડૂતે એટલો બધો સમય નો ભોગ આપવો પડતો હોય છે. એટલું બધું ટાઈમ આપવો પડે છે, માણસો એટલા બધા રાખવા પડશે ત્યારે એટલું સારો પાક આપણને ખાવા મળતો હોય છે.
સાચી વાત છે, અહ જયારે ખેડૂત સવારે ઉઠીને રોટલાને ડુંગળી અથવા તો બીજું કઈ લઈને પોતાના પોટલામાં લઈને નીકળી જાય ખેતરમાં ને પછી જયારે ત્યાં બેસીને ખાતું હોય અને પછી ભર બપોરે તડકામાં એક કામ કરતો હોય થોડી વાર એ જ પોતાના ઝાડના નીચે નિરાતે આળો પડી જાય નહીં એને કોઈ પાથરણું જોઈએ કે નહીં કોઈ એને ઓસીકું જોઈએ કે નહી કોઈ પંખાની જરૂર હોય એજ ખેતરના ઝાડવાઓ એને એટલી ઠંડક અને શીતળતા આપતી હોય છે ને કે અડધો કલાક બી સુઈ જને કે જાણે એને ખુ શરીર એકદમ ફ્રેશ કરી નાખે છે અને એજ પાકની શરૂઆત કરતા પહેલા એજ ખેડૂતો પોતાના ધરતી માતાની પૂજા કરે છે હળની પૂજા કરે છે પોતાના બળદની પૂજા કરે છે કે જેના પર એ લોકોનું જીવન ચાલતું હોય છે એટલે એમ કેવું અજીબ છે ખેડ ખેડૂતનું જીવન ખેતી પર નિર્ભર હોય ને એ ખેડૂતનું જીવન એકદમ સામાન્ય માણસ કરતા અહ એકદમ જુદું જ હોય છે એની લાઈફ પણ એકદમ જુદી હોય છે કે નહી બીજા કોઈ પંચાયત કે બીજું કોઈ બસ પોતાના ખેતરમાં જે પણ પાક વાવે તે પાક એને સારો થવો જોઈએ અને એમાંથી ઉપજ નીકળવી જોઈએ.
હ, અમારા બાજુમાં જ એક ખેડૂત પરિવાર રહે છે ને એ અખા ત્રીજે પોતાની જમીનની પૂજા કરે દરેક ખેતીના સાધનો જેમ કે ટ્રેક્ટર છે, હળ છે, પાવડા છે એ બધા ન પૂજા કરે પછી જયારે બી સીઝનનું પહેલું પાક આવે એટલે દરેક મંદિરમાં એ બધું થોડું થોડું ભોગ આપતા હોય છે. એ લોકો બી એટલું દાન પુણ્ય કરતા હોય છે, તો પોતાનો પાક સારો થાય ને આવનારી સિઝન એમની સારી નીકળે. ભગવાન પાસે કુદરત પાસે એવી માંગણી કરતા હોય છે કે જે વસ્તુનું હું વાવેતર કરવા જઈ રહ્યો છું ભગવાન એ વાવેતર મારું સરસ રીતે પાર પાડજે. જેથી હું સારું અનાજ માણસ સુધી મનુષ્ય સુધી પહોંચાડી શકું એના માટે ખુબ જ એ લોકો મહેનત બી કરતા હોય છે.
હા સાચી વાત છે મેં છે ને એક ફિલ્મ જોયું હોય છે કે અહ એક કંપની હોય છે એ ડાયરેક છે ને ખેતી ખેડૂતો હોય ને તેની પાસે એ લોકો ડીલ કરે છે ને ડાયરેક્ટ છે ને ત્યાં સુધી બધો પાક ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈ લે છે, અને ઉંચામાં ઊંચી કિંમત એ લોકોને આપતા હોય છે અને સબસીિડી પણ આપતા હોય છે કે ભાઈ તમે ખાતર લાવવા માટે કે અહ, બોરિંગ કરવા માટે કે ટ્રેક્ટર લાવવા માટે કંપની એ લોકોને પૈસા પણ ચૂકવતી હોય છે અને સારા પૈસા બી એ લોકોને આપતા હોય છે એટલે ફ ફર્ટિલાઇઝર ને એ બધું છે ને તો અહ, એનો ઉપયોગ કર્યા વગરનું હાાઈજેનિક જે હોય ને તે, તે બધું એવી રીતે ખેતી કરતા હોય છે. તો એ પિક્ચર પરથી બી ઘણું બધું મેં જોયું કે બિચારા ખેડૂતો આખા દિવસમાં સવારથી રાત ત સુધી નહી કોઈ સોશયલી કે બીજું કોઈ બીજું કોઈ પંચાયત કે બીજું કઈ જ નહી ફક્ત ને ફક્ત ખાલી અહ, ખેતી જ કરવાની અને બસ અનાજ ઉગાડવાનું ને અનાજ ઉગાડીને બસ લોકોને આપી દેવાનું કે જેનાથી ભારત ની જે જનતા છે એ પોતે પૂરતું ખાઈ શકે.
અને વચ્ચે નરેન્દ્ર મોદી બી શુ યોજના કરી નર્મદા યોજના જેથી જ્યાં પાણી નતું પહોંચતું, ત્યાં પણ ખેડૂતો સુધી નર્મદા યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. એના એટલી બધી સબસીિડી બી. એમા અત્યારે ટેકનોલોજી બી એટલી બધી આગળ વધી ગઈ. ખેડૂતો સારા સારા એવા સાધનોનો ઉપયોગ કરી ઓછા ટાઈમમાં, વધુ ખેતી કરી શકે એવા સાધનો બી તો અવેલેબલ છે, એટલે ખેડૂતો થોડું.
હા સાચી વાત છે, અ આપડે છેને, તો સ. ચાલુ છેને? હલો.